જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
મજામાં બેટનો તમે શું કરો
અમે અવાજ તો કઈ નથી કરતી આના શરીરમાં એટલું શરીર ના ક ઓછી હતી કે શરીર નો કોઈ ભરોસો નથી એમાં ક્યારે થાય છે કે બિમાર ભરોસો નથી શરીરનું
હા સાચી વાત તો હોય છે ને આજકાલ પણ બઉ કમજોરી કાઈ લોહીની કમીને બહૂ દેખવામાં આવે છે ને સ્પેશલી આપનો મહિલાનું તો દેખવાન આવે છે કે કમજોરીને અહ બ તી મહિલા અમે દેખવામાં આવે છે કે લોહીની કમી ને ખુબ થાય છે
હા સાચી વાત કઈ કે આપણેલા લેડીસોમાં જાડા આપને ટમીને એટલે બધી બીમારી બધી બીમારી ચાલુ થાય જાય આપણે જે વીસ ની ઉંમર પાર કર એટલે બધી બીમારી ચાલુ થાય છે
સાચી વાત એટલે તો આપણે અહ જગ જગ્યા જોવા માટે આવે કે ર દાન શિબિર ને અહ લગાવે છે ને બવું જરૂરી છે કેમકે અહ પ્રેગસી ટાઈમે અહ બઉ લેડીઝોને લુંહીની બહ જરૂર હોય છે
સાચી કી વાત અને તો રસદાન તો દાન મા દાન ચ છે આ વિષય પર મારા વિચાર તો એ છે કે માનવ સેવા આ જે માધવ જેવા છે આ સુંદર વિચા સરકાર બનાવે છે રક્દાન તો અન્ન દાન દાન અને કન્યાદાન અને વિષય સાંભળ્યું છે પણ એવા બ બદ્દા દાનોમાં તો રક્તદાન ને તો મહાદાન કહેવામાં આવે છે કારણ કે આ રાત થી તો સીધા કોઈ વ્યક્તિ નો જીવ બચી શકે છે
સચી વાત અને અહ રક્તદાન તો અ રક્તદાન થી તો જીવનમાં બહુ જરૂરી છે અ અન્નદાન દાન ઘણા પ્રકારના હોય છે પણ રક્તદાન એવું દાન છે ને જો સીધા કોઈ નું જીવન બચાવી શકે છે. એટલે જે કહાવત છે ને રક્તદાન એ મહાદાન હોય છે.
હા સારું કયું તમને કે રસ્તો એ જીવનનું પતી છે કે કે આપણા શરીરનું સુંર શરીરનું દરેક અંગ ક રક્ત દ્વારા પોષણ મળવે છે જો શરીરમાં રક્ત કમી થાય છે ને તો એટલે જીવન સંઘર્ષમાં જાય બની જાય છે. જેવું કે દુર્ઘટના હોય પ્રસુતિ હોય ને મોટી ક્રીયા હોય અને એને બીમારી હોયને થેલેસીમિયા ને એટલે કેન્સર ને એને ડેન્ગુ જેવી પરિસ્થિતિમાં તો ઘણા મરીજોને તાત્કાલીન અ તાત્કાલિક રસ ની જરૂરત પડે છે. ને એટલે એવા સમય મેં તો રક્તદાતા ભગવાનનું દૂત સમાન બની જાય છેક
સાચું અને રક્ત આપણું શરીરનું શરીરનું સૌથી મહત્વપૂર્ણ ભાગ છે શરીરમાં રક્ત રક્ત વગર જીવન સંભવ નથી. ક્યારેક માર્ગ દુર્ઘટના મોટી શસ્ત્રક્રિયા પ્રસુતિ કેન્સર ખીલી સમયે જેવી બીમારી અથવા ગંભીર ઈલાજોમાં મરીજને તત તતત્કાલીન રક્તની જરૂર પડે છે
એવા સમયે એક રક્તદાતા કોઈનું જીવનમાં આશાની કિરણ બની શકે છે.
થા ચૂકય્યું તમને કે ઘણા લોકો તો ડરના કારણે રક્તદાન કરવા કર તા જ નથી કોઈ કે કહે છે કે રક્તદાન કરવાથી કમજોરી આવે તો કોઈ કહે છે કે વારંવાર રક્તદાન કરવાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે. પરંતુ ડોક્ટરો ડોક્ટર અનુસાર તો સ્વસ્થ થઈ યોગ્ય અંતર રાખીને રક્તદાન કરે ને તો શરીર થોડા સમયમાં નવું રથ બનાવી દે છે એટલે તો ડરવાની કોઈ જરૂરત નથી.
સાચી વાત હોય છે ને અને રક્તદાન એ માનવતાની સાચી સેવા છે પેસા કપડા ભોજનનું દાન મહત્વપૂર્ણ છે પણ રક્તથી તો કોઈનું નવું જીવન મળી શકે છે તો એના કર તા મોટું પણ દાન હોય છે સૌથી મોટું પણ દાન રક્તદાન હોય છે.
હા સાચી વાત કઈ તમે કે કેમ કે રક્દાન તો એવું દાન છે કે જે ફેક્ટરીમાં બની વિજ્ઞાએ ગણિત પ્રગતિ કરી છે પણ માનવ રત્નું કત્રિમ વિકલ્પ હજી ઉપલબ્ધ હતી એટલે જ તો એક માનવ બીજા માનવ ને રક્ત આપી શકે છે.
સાચી વાત બહુ સરસ વાત કહી
એટલે તો અ ઘણા લો ઘણા લોકોને રક્તદાન કરતે ર અ ઘણા લોકો તો ડરના કારણે રક્તદાન કરતાઈ જ નથી.
સાચી પણ રક્તદાન તો
વ્યક્તિ ફક્ત બીજાનો જીવ જીવે જ બચાવતો નથી કે પોતાના જીવનમાં સંતોષ અને ગર્વની ભાવના પણ અનુભવ તો હોય છે. કે આ સેવા પછી તો જેના બદલામાં કછું અપેક્ષિત નથી હોતું.
સાચી વાત અને રક્તદાન તો માનવતાની સાચી સેવા છે પેસા કપડા ભોજન નું દાન મહત્વપૂર્ણ છે પણ રક્તદાન થી તો કોઈ નુજીવન મળી શકે છે આ વાત બહુ સરસ છે એટલે અ દરેક, માણસોને હોય એટલે- અ રક્તદાન કરવું બો જરૂરી હોય છે કેમ કે આપણા રક્તદાન થી કે ક્યારે જીવન બસી સ બચી શકે છે તો અનથી બડી કશું સેવા નથી.
હા સારુઈ સાચી બાત કઈ આ તો એકદમ ઈ. કે આજે આપણે દેશમાં હજારો શિબિનોરો, આયોજિત થાય છે કે ચા- કોલેજો ને હોસ્પિટલો અને માનસિક લોકો ને રજદણ માટે પ્રેરિત કરે છે યુવાઓ તો અભિયાન માં સાથી ભાગ લેવ જોઈએ.
સાચી વાત, સાચી ખુબ સરસ વાત, અને રક્તદાન-
રક્દાનની તો, સાથે સ્વસ્થ આપને સ્વાસ્થ- રાખવું જોઈએ કેમ કે આર હૈ, નિયમિત કસરત હૈ, યોગ હૈ, અને સ્વ્ જ જીવન શૈલીની- શરીર સ્વસ્થ રહે છે અને તો સ્વસ્થ વ્યક્તિ જ રક્તદાન કરી એ છે
સાચી વાત, અને- ઘણા લોકોને ડર હોય છે કે રક્તદાન કરવાથી શરીર નબળું બની જાય છે. પણ આ એક ભ્રમ છે, સ્વસ્થ વ્યક્તિ યોગ્ય- માર્ગદર્શક ત હોય ને તો સ રક્તદાન કરે તો શરીર થોળા સમયમાં નવું રક્ત બનાવી છે ડોક્ટરની ડોક્ટરોની સલા સલાહ અને નિયમો અનુસાર રક્તદાન કરનું, પૂર્ણપણ સુરક્ષિત પૂર્ણપણ સુરક્ષિત છે.
હા સાચું કીધું તમને કે આ આ જો તો કલપના કલ્પના કરો કે તમારું થોડું રક્ત કોઈ નાના બાળકો હો એ- કોઈ માતા, કોઈ જવાન અથવા કોઈ વ્રતને નવું જીવન આપી શકે ની આથી વધારે આનંદ અને પુણ્ય બીજું બીજું શું હોય શકે
સાચી વાત અને યુવાઓના અ કેમ કે આપણા દેશમાં દરરોજ લો હજારો લોકોના રક્તની જરૂરત પડે છે. પરંતુ ઘણી વાર સમયસર રક્ત ન મળતા તો અમૂલ્ય જીવન ગમાવવાનું પડે છે. તો વધારે લોક સ્વેચ્છા સ્વેચ્છા મતલબ અ આપણી ખુદરી મરજીએ રક્તદાન કરે તો આ સમસ્યા ઘટી જાય અને ઓછી થાય શકે છે. કેમ કે યુવા સમાયની તાકત છે સ્વચ્છ અને યોગ્ય ઉંમર ધરાવતા યુવાઓ નિયમિત રક્તદાન કરવાનો સંકલપ કરેને કરવો જોઈએ આથી સમાયનુ અને માનવતાન સહયોગ અને સેવાની ભાવના મજબૂત બની શકે તો સકા સકાવ કોલેજો સંસ્ક શાખાઓ કોલેજો સંસ્થા અને સમાજસેવી સંગઠન રક્તદાન વિશે જાગૃત ફેલાવી જોઈએ.
હાં સારી વાત કઈ એટલે જ તો સમાજમાં રક્તદાન વિશે જાગ્રતિ લાવવી આપણી ફરજ છે. કે કેમ કે આપણે પણ યોગ્ય ઉંમર અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાયા છે ને પ છી નિયમિત રક્તદાન કરવાનો છે.
એમે મેં તો એટલું જ કહું કે રક્તદાનથી નથી ઘટતુ જીવન પન વધે છે માનવતાનું ધન. અને એક નાનું દાન હો તો કોઈ મો કોઈ માટે બનાવ શકે જીવનદાન. ને આવો મલી ને આપ કરીએ કે રક્તદાન કરીશું જીવન બચાવીશું. ને માનવ સેવા કરીશું સમાજને સ્વસ્થ બનાવીશું.
સાચી વાત.